હા કેમ છો? મજામાં.
હા બસ મજામાં.
બરાબર કેવું ચાલે છે?
બસ શાંતિ ચાલે છે અત્યારે તો. તમને કેવું છે?
અમારે પણ અત્યારે તો ભણવાનું ચાલે છે કોલેજમાં ન બધું.
બરાબર તો તમે શેના વિશે ભણો છો મતલબ તમારી સ્ટ્રીમ કઈ છે?
મારે એ સ્ટા સાયન્સ સ્ટ્રીમ છે અને મારો મુખ્ય સબ્જેક્ટ છે વનસ્પતિ શાસ્ત્ર બોટની છે.
બરાબર બરાબર. તો એના વિશે મને હામ.
હા હું તમને એના વિશે જણાવું અંદર કેવું હોય કે વનસ્પતિ વિશે આપણે એ ભણવાનું હોય આપણે જેમ ઝુલોજી જે માનવ શાસ્ત્ર હોય એની અંદર આપણે કેવું માનવ વિશે ભણીએ બાહ્ય અંગો આંતરિક અંગો એમ વનસ્પતિમાં હોય કે એને બાહ્ય અંગો કેવા છે આંતરિક અંગો કેવા છે એવી રીત ના આપેડે એમાં જોવાનું હોય પછી અંદર કેવી રીતના બધું અ એના આપણી અંદર પાચન ક્રિયા છે પછી શ્વાસ શ્વસન ક્રિયા છે હ્રદય ધબકવાની ક્રિયા છે. એ રીતના એની અંદર કઈ ક્રિયાઓ કેવી રીતે થાય છે એ જોવાનું હોય છે.
બરાબર છે આ તો બઉ ઇન્ટરેસ્ટિંગ વિષય છે.
હા આપડે જો જોવા જઈએ તો બહુ રસપ્રદ વિષય છે. આ વિષયમાં ઊંડા ઉતરીએ તો આપણને પછી ઘણું બધું નોલેજ મળી શકે એવું છે.
બરાબર છે બરાબર છે.
હા
તો મતલબ છોડ અને છોડને એના છોડ અને એના પર જ કરવાનું હોય એમ
હા એટલે એવું જ હોય કે છોડ આ જનરલી સામાન્ય રીતે એવું હોય છે કે લોકો એવું માની લેતા હોય છે કે વૃક્ષ અને છોડ અને આ બધું એના વિશે જ હોય એમ પણ એવું નથી હોતું અંદર ઘણી બધી ઊંડી અમુક જે છે સ્ટ્રીમ્સ હોય છે. એના જીન્સના એના ડીએનેએમાં પછી એમાં થતા રોગો અને પછી આપણને કઈ રીતે રોજિંદા જીવનમાં દવાઓમાં ઉપયોગી હોય એ રીતે પણ બધું જાણવાનું હોય છે અંદર
બરાબર છે. હમ્મ અને છોડ આપણા જીવનમાં તો કેટલા મહત્વપૂર્ણ હોય છે. એટલે એના વિશે તો જાણકારી આપડે રાખવી જ જોઈએ
હા એતો સાચી વાત છે કે છોડ આપણા જીવનમાં ખૂબ મહ ત્વના હોય છે આપડે જોવો ને અ દિવસની શરૂઆત આપણે ખાવાથી કરીએ તો ખાવામાં જે આપણને સૌથી પેલા તો આપડું ખાવાનો સ્ત્રોત જ આપણને વનસ્પતિ માંથી બધું મળી રહે છે. તો એમાંથી આપણને મળી જાય અ કે વનસ્પતિમાં કેવું હોય વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે ને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેવાય એનાથી જાતે બનાવે અને મોસેલ્યુલોઝ જે છે એ સેલ્યુલોઝ એવું કમ્પાઉન્ડ આવે જેનાથી એમાં એમાં એનો ખોરાક સંગ્રહ થાય પછી આનો આપણે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ એમ
બરાબર
હા
હા એટલે એનું થોડું ઘણું તો મને પણ ખ્યાલ છે. કે છોડ એનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાંથી બનાવે છે.
તે સૂર્યપ્રકાશ પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે અને ઓક્સિજન છોડે છે. જેને લીધે આપણેે ઓક્સિજનનો ઉપયોગ આપડે શ્વાસ લેવા માટે જ કરીએ છીએ
હા બસ એવી જ રીતે કે જે તમે કહ્યું એમ કે સૂર્યપ્રકાશ અને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે. અને પછી અ એ જે ખોરાક એ જે દરમિયાન જે છે એ ઓક્સિજન રિલીઝ કરે છે એ ઓક્સિજન રિલીઝ કરે છે એટલે આપડે કેહેવાય છે કે આપડે છેને છોડની આજુબાજુ જયારે જઈએને તો આપણને ઓક્સિજન મળે છે વધારે અને ઠંડક મળે છે એના કારણે જ હોય છે.
બરાબર છે બરાબર છે.
હા.
તો જોઓ છોડના તો અલગ અલગ અંગો અલગ અલગ કામ કરતા હશેને જેમકે છોડનું મૂળ થળ પાંદડા એનું કાર્ય પણ અલગ અલગ જ હશે.
હા એઅ જે છે કાર્યો એના જે હોય એ અલગ અલગ હોય છે. તમે કહ્યું એમ કે મૂળ જે છે અમે થર્ડને પ્રકાંડ કહીએ સાયન્ટિફિક ભાષામાં. પછી પણ અજી છે લીફ અ લીફ નું કાર્ય જે હોય એ પ્રકાશ સંશ્લેષણ થી મે કઈ એમ ખાવાનું બનાવાનું હોય છે. પછી જે પ્રકાંડ જે છે એ જે વનસ્પતિને આધાર આપે છે એને ટટાર ઊભું રાખવામાં મદદ કરે છે. અને મૂળ જે છે જમીન માંથી ખનીજ અને અ જે મિનરલ્સ હોય શોષણ કરે છે. અને વનસ્પતિને છેક ઉપર સુધી પહોંચાડે છે.
હા. તો વનસ્પતિ શાસ્ત્ર નો બેઅ ઉપયોગ સેમાં સેમાં થઈ શકે?.
હ.. વનસ્પતિ શાસ્ત્ર નો ઉપયોગ જે છે એ વનસ્પતિઓ કઈ રીતે આપણને દવામાં ઉપયોગી થઈ શકે છે એમાં થાય છે. એના દ્વારા જે અ એની અંદર કયા કયા રોગો થાય છે. એના ઉપર એ એના માટે થાય છે પછી કોઈ આ જેમ ખેતીની અં દર જેમ છે કે કયો પાક કેવી રીતે ઉગાડી શકાય બાગાયતી ખેતી એ જે છે આપણે ઉત્પાદન કેવી રીતે વધારી શકીએ સં સંકરણ અ જે વનસ્પતિનું કરીને આપડે નવી બ્રિડ બનાવી શકીએ એમ અત્યારે જે તમે માર્કેટમાં જે અ અલગ અલગ અ પ્રક કારના ફ્રૂટ જોઓ છો અમુક જે તમે જોયા પણ ન હોય એ આયા છે તો એ પણ એ જે છે એ બધો અ જે છે અભ્યાસનું જે છે એ પાર્ટ છે. મારે પણ અત્યારે રિસર્ચ ચાલે છે કે કેન્સર સેલ્સ ઉપર જે અ ફિન્દલા જે કહેવાય ઓપુનચ્યા ઈલેચ્યા એનું સાયન્ટિફિક નેમ છે અ હાથલો થોર કે જેને કહેવાય એ કેન્સર સેલ્સ પર કે રીતે અસર કરે છે એ જાણવાનું હોય છે. તો આવી રીતે જે અલગ અલગ શાખાઓમાં અલગ અલગ રીતે વનસ્પતિ શાસ્ત્ર આપણનો ઉપયોગી થાય છે.
બરાબર. એટલે વનસ્પતિનો વિચાર આવે તો એમાં ઔષધિ પણ આવે એટલે ઔષધિ છોડ પણ વનસ્પતિ શાસ્ત્રમાં ઘણા રોલ પ્લે કરતા હોય છે. જેમ કે તુલસી, અશ્વગંધા, એલોવેરા એવી રી તે પણ ઔષધ્ય ગુણ ધરા વતા હોય એટલે એ પણ દવાઓમાં કામ આવતા હોય છે.
હા અ તમને શરદી ઉધરસ થાય એટલે તમે શું કરો ઘરગથ્થુ ઉપાયમાં?
આદુ, તુલસીને એનો ઉકાળો કરીન પીવું.
હા બસ તો પછી આપડે દવાઓ પન કહેવાની જરૂર નથી આપડે જે અ ઘર બરોજ દરોજનું જે છે આપડે એમાં જે જે છે આપડે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી.
અને જેમ બાહ્ય રચનાની આપણે... અ અભ્યાસ કરીએ એમ આંતરિક રચના આંતરિક રચનાઓ પણ હોય છે. અ તમારું તમારું બેકગ્રાઉન્ડ કયું છે?
મારું બેક મારુ બેકગ્રાઉન્ડ આર્ટસ હતી.
આર્ટ્સ અચ્છા ઓકે અ હા તો આપણે આર્ટસ. માં જેમ અલગ અલગ ફોર્મ ભણીએ છીએ છે કે નૃત્ય કલા છે કે ગમે તે છે. પછી એની અલગ અલગ શાખાઓ આવે. એમ એવી રીતના જેમાં એનાટોમી અને અ બોટની આવે સોરી એનાટોમી અને મોર્ફોલોજી આવે મોર્ફોલો.... મતલબ બાહ્ય રચના. ચના. એનાટોમિ મતલબ આંતરિક રચના. તો આંતરિક રચનાની અંદર કેવું કે આપણી અંદર અંદર જે મોર્ગન્સ હોય આંતરડા છે. અ ક પેલું જઠર છે એવી રીતની અંદર વનસ્પતિની અંદર પણ... અ ઝાયલેમ અને ફ્લોએમ હોય અન્ન નડી અને જે.... પાણીનું વહન કરે એના માટેની એક જે છે નળી આવતી જલવાહિની. એને અન્ન વાહિની ઝૈલમ્ફલોવાય કેવાય કે જે મૂળે શોષેલા... પાણી ને છેક પાંદરા સુધીને ઉપર સુધી... પહોંચાડે છે અને પણનેય બનાયલા ખોરાક ને છેક મૂળ સુધી લઇ જાય છે.
બરાબર છે.
હા. તમને અ ઔષધિ સિવાય.... કે અ ખા આપણા જે ખાદ્ય પદાર્થ છે એના સિવાય... અચ્છા તમે જે વનસ્પતિઓ તમને જેનું નામ ખબર છે એના નામ તમે કહો ને એના વિશે તમે જાણતા હોય એ કહો.
હા મને વનસ્પતિમાં તુલસી ને મેં જે અમણા કીધું ને એલોવેરા, અશ્વગંધા. એ બધા નું ખબર છે. પછી તુલસી જેમ આપડે અમ્મ... આપડે બીમાર થયા હોય ને એનો ઉકાળો બનાવવા માટે વપરાય એલોવેરા છે. એ પણ ખાવા માટે ઉપયોગી હોય સ્કીન કેર ને એ બધામાં વપરાતું હોય છે. પછી નીમ લીમડા નો તો ખુબ વધારે ગુણ કહેવાય. કે લીમડો લીમડાનું પાણી પીવાથી... રોગોનું કારણ છે એજ એટલે જે બેઝિક મેં સાંભળ્યું છે. એના વિશે તો મને ખબર જ છે. પછી અરડુસી આવે છે, એ પણ ઉધરસ માટે કરે છે ઉધરસ થઈ હોય તો અરડુસીના પાન... પાનનું રસ પીવો જોઈએ કે ખાવું જોઈએ. તેનાથી આપણને ઉધરસ મટી જાય.
હા એ એ જે તમે જે.... કહ્યું. એ બધી સાચી વાત છે કે અલગ અલગ વનસ્પતિ ના અલગ અલગ જે છે ઔષધિય ગુણો તમે મને.... કીધા. હવે આની અંદર જે છે જયારે ઔષધીય ગુણોની વાત આવે ત્યારે એક વસ્તુ થાય કે એ ઔષધીય... ગુણો શાના કારણે છે કે એ પ્લાન્ટમાં કે એ વનસ્પતિમાં કોઈ... એક વિશેષ પ્રકારનું કેમિકલ કોઈ રસાયણ હોય છે. અ તમે વિક્સનું નામ સાંભળ્યું હશે.
હા સાંભળ્યું છે.
હા તો એ વિક્સ જે છે એ કેમિકલ છે. એ કેમિકલ તમારે જે શરીરની અંદર... તમને અ શરદી થઈ હોય ઉધરસ થઈ હોય એમાં અસરકારક છે. એ કેમિકલ કમ્પાઉન્ડ જે છે વનસ્પતિ માંથી જ મળે વનસ્પતિ માંથી મળે એટલે એને જે કરે એની અંદર પ્રિઝર્વેટિવ નાખીએ અને પછી એને જે ડબ્બીમાં ભરી દઈએ એટલે આપણું વિક્સ થઈ ગયું.
હમ્મ બરાબર
હા અને જે અલગ અલગ પ્રકારના તમે વનસ્પતિ બેઝ કોઈ શોપ કે કશા ના નામ પણ સાંભળ્યાશે હશે ફેસવોશ ને બધા
હા સાંભળેલા છે હિમાલયાનો એલોવેરા ફેસવોશ છે. પછી માર્ગોનું નીમનું નીમ નો સાબુ આવે છે. આપડે લીમડાનો સાબુ
હા તો એ બધું તમે અલગ અલગ રીતે તમે જોયું છે કે કેવી રીતના બને છે એમ
ના મેં તે એ જોયું તો નથી.
અચ્છા તો એની અંદર કેવું હોય છે કે એક સોપ બેઝ હોય પછી એની અંદર આ લીમડાના પાન કે પછી એનું જે પેલું અ ફ્રૂટ આવે છે કે ગમે તેનો રસ નાખીને પછી એ સોપ બેઝ માંથી અ એને ઉકાળે પછી એને સોલડીફાય કરે પછી એને મોલ્ડમાં નાખી અલગ અલગ શેપ આપવા અને બધું કરવા માટે એવી રીતના કરે ને પછી અ કોઈ ફ્લેવર એડ કરે કોઈ કેહેવાય ને કે અમ કોઈ સ્મેલ માટે જે છે અમુક ઓઈલ્સ એડ કરે અને પછી એ અ સાબુ બનાવી દેવાનું અને પછી માર્કેટમાં વેચે
બરાબર છે.
હા એટલે આ બધું જે છે બોટની ની અંદર આવે
હા બોટનીમાં સંશોધન માટે વિદ્યાર્થીઓને કઈ કુશળતા જરૂરી છે મતલબ એમનામાં શું હોવું જોઈએ
સંશોધન માટે તો એમનામાં એક તો કૃતજ્ઞતા હોવી જોઈએ જાણવાની સમજવાની અને ઈચ્છા હોવી જોઈએ કે આ કઈ રીતે થાય છે ક્વેશ્ચન જે છે એમને થવા જોઈએ
બરાબર છે
હા એટલા માટે સારું સારું ચલો
હા હા હા આવજો